હેલો જય શ્રી કૃષ્ણભાઈ કેમ છો?
હલો, જય શ્રી કૃષ્ણ ભાઈ. એકદમ મજામાં. તમે કેમ છો?
ફોન કર્યો કે આપણા જે આધુનિક યુગમાં જે ડિજિટલ પેમેન્ટ આવ્યું છે, તે ખૂબ યુઝફુલ થઈ રહ્યું છે અને બધા લોકો ખૂબ યુઝ પણ કરે છે. મને પણ ઓનલાઈન પેમેન્ટની સુવિધામાં એ બધી જગ્યાએ કામ પણ આવેલી છે અને ઘણી બધી જગ્યાએ. તમે આ ડિજિટલ પેમેન્ટનો યુઝ કરો છું, કારણ કે તમે જાણો છો કે આના લીધે આપણે ઘણી બધી પ્ર પ્રવૃત્તિ આપણે ઘર બેઠા કરી શકીએ છીએ. પછી બધે જ આપણે બધું ટ્રાન્ઝેક્શન, બધા હોય છે, જેમ કે ઘર ખર્ચ, કે પછી, પછી વીજળીનું બિલ, પછી લાાઈટ બિલ, કે પછી આ. આપણે ગેસ બિલ, કે એવા બધા પ્રકારના ખર્ચા, આપણે ઘર બેઠા ઓનલાઈન કરી શકીએ છીએ. એટલે મારે માનવું છે કે જે ડિજિટલ પેમેન્ટ આવ્યું છે, તે તો આજકાલના આધુનિક મા બધા લોકો માટે ખૂબ યુઝફુલ થઈ રહ્યું છે. એટલે મારા ઘરના બધા લોકો પણ ડિજિટલ પેમેન્ટ સારી રીતે શીખી ગયા છે અને બધાને સરળ. થી મેં પણ એ લોકોને શીખી દીધું છે અને એ લોકો પણ હવે તો બધા કશે દુકાનોમાં, કે પછી કોઈ પણ ઘર માટે માલસામાન લેવા માટે જાય, તો ઓનલાઈન પેમેન્ટની સુવિધા યુઝ કરે છે. કારણ કે હવે તો બધા જ દુકાનોથી, ના નાની ચાયની લારીથી માનીને, બધા જ મોટી મોટી દુકાનો સુધી હવે ક્યુઆર કોડ કે ઓનલાઈન પેમેન્ટની સુવિધા. બધા લોકો આપે જ છે. બાકી તમારે શું કેવું છે? આ ડિજિટલ પેમેન્ટ આવ્યું છે, તે બધા લોકો માટે સારું જ કેહેવાય ને?
હા, એમ જોવા જઈએ તો ડિજિટલ પેમેન્ટ એ ખુબ જ સારી બાબત ગણાય છે, કારણ કે લોકો શું છે કે. હાલમાં તો લોકોની જીવન શૈલી એટલી ફાસ્ટ થઈ ગઈ છે કે એ લોકો પાસે કેશ રોકડ રાખવાનો પણ એમ સંમતા નથી, કારણ કે એ લોકો કશે પણ નીકળે, એટલે ઘર માંથી ફટાફટ નીકળી જાય છે. તો એ લોકો જે વોલેટ હોય છે, જે પાકીટ હોય છે, તે લેવાનું પણ કેટલીક વાર ભૂલી જતા હોય છે અને જે પૈસા એ લોકો પર કોઈ વસ્તુ મંગાવી હોય, તો કેટલીક ઉતાવળમાં એ લોકો પૈસા પણ ભૂલી જાય છે. તો એવા સંજોગોમાં, જો એમની પાસે ડિજિટલ પેમેન્ટ હોય, તો ખૂબ જ સારું પડે છે, કારણ કે ડિજિટલ પેમેન્ટ એ તમે શું છે કે એપ, જેમ કે બધી એપ છે, જેમ ફોન પે, ગૂગલ પે, એમ જેણી બધી એપ છે, તેના દ્વારા આપણે ઇન્ટરનેટ ના માધ્યમ દ્વારા પૈસા એક ખાતામાં બીજા ખાતામાં ટ્રાન્સફર કરી શકી છીએ. એટલે એપમાં શું હોય છે કે આપણેે જે કેશ લેવા ગયા છે દુકાનમાં, તો એ લોકોએ દુકાન પર પોતાનો ક્યુ આર કોડ લગાવેલો જ હોય છે. તો એ સ્કેન કરીને, આપણે જેટલી પણ રકમની વસ્તુ ખરીદી હોય, તો તેટલી રકમ આપણે એ લોકોને સ્કેન કરવાની હોય છે, પે કરવાની હોય છે. અને હાલમાં તો મેં ઘણું બધું જોયું છે. મે આજે કોમર્સ કોલેજ કરું છું, તો હાલમાં મેં એમ કોમર્સ નું ફોર્મ ભર્યું છે. તો એમ. કોમ નું ફોર્મ ભરવા ગયો હતો, ત્યાં પણ મને એ લોકો મારું જ ફોર્મ ભર્યું. ત્યારે મારે પણ કોલેજને થોડી ઘણી ફી આપવાની હતી. તો એ માટે શું હતું કે જે ક્યુ આર કોડ આવ્યો, તે ડાયરેક્ટ મે સ્કેન કર્યું અને મારામાં રકમ લખાઈ જ ગઈ, જેટલી એ લોકોને પે કરવાની હતી. તો મેં એ પે કરી દીધી એમને. અને બીજું શું છે કે હાલમાં તો શું, મેં ત્રણ વર્ષ કોલેજ કરી, તો જે મને ડિગ્રીનું સર્ટિફિકેટ મળવાનું હતું, તો તેના માટે પણ મેં ઝેરોક્ષ વાળા પછી ગયો હતો, સાયબર પાસે અને એ લોકો તોય પણ મને ફોર્મ મારું ફિલઅપ કર્યું, નામ, નંબર અને બધું નાખીને. પછી મને ક્યુઆર કોડ મોકલ્યો તો જે ક્યુઆર કોડ આવ્યો, તે સ્ક્રીન પર મેં સ્કેન કર્યો, મારા જે મારા પર જે એપ છે તેના દ્વારા અને એમાં લખાઈ જ ગયું કે તમારે આટલા પૈસા પે કરવાના છે. તો તે રીતે મેં પે કર્યા અને હવે મને ઘર બેઠા અ કુરિયરમાં કે પછી પોસ્ટમાં ડિગ્રી ઘર બેઠા મલી જશે એમ. એટલે ડિજિટલ પેમેન્ટ એમ જોઈએ તો ખુબ જ સારું કારણ કહેવાય છે. અને હાલમાં તો જોવા જઈએ તો નાની નાની લારીઓ હોય છે, નાના નાના ફેરિયાઓ હોય છે, એ પણ હવે તો ઘર બેઠી જગ્યાએ આપણે મંદિરમાં પણ નોટિસ કર્યો છે. કે ત્યાં પણ ક્યુઆર કોડ લગાવેલા હોય છે. એટલે આમ જોવા જઈએ તો આ બધી જ જગ્યાએ ક્યુઆર કોડ આવી ગયા છે અને આપણે ઓનલાઈન નાણું ખૂબ જ સારું પડે છે. અને ઓનલાઈન નાણું એમ જોવા જઈએ તો, આપણે શું છે કે આપણા પાસે જો પૈસા હોય, તો કોઈ વાર શું છે, કોઈ આપણે કશે ફરવા ગયા હોય અને આપણા પાસે ઘણા બધા સારા એવા પૈસા લઈને જવું પડે છે, કારણ કે આપડે ઘરથી દૂર છે અને જો ઓનલાઈનની સેવા ઉપલબ્ધ નહીં હોય, તો આપણા પાસે અ કેશ લેવાશે, બીજો કોઈ ઉપાય નથી. તો આપણે કશે ફરવા ગય હોય અને ત્યાં કોઈ વાર શું એવું થઈ શકે છે કે ત્યાં વધુ પબ્લિક હોય, તો આપડા પૈસા ચોરાઈ પણ જઈ શકે છે. તો તેવા સંજોગોમાં તમારી પાસે ઓનલાઈન પેમેન્ટ હોય, તો ખુબ જ સારું પડે છે, કારણ કે ઓનલાઈન નાણું ને એકાએક કોઈ ચોરી શકતું નથી. આપણો ફોન પણ ચોરાઈ જાય તો પણ એ વ્યક્તિ આપણા ફોનમાંથી પૈસા કાઢી શકતા નથી. એટલે એ રીતે જોવા જઈએ તો પણ અ ફો આ જે ડિજલ પેમેન્ટ છે, તે ખુબ જ ઉપયોગી થઈ શકે પડે છે. અને મને ખબર છે ત્યાં સુધી, તમે જે દુકાન હમણાં ચલાવો છો, ત્યાં પણ તમે પણ ડિજિટલ પેમેન્ટનો જ ઉપયોગ કરતા હશોને?
હા ભાઈ એટલે હું પણ ડિજિટલ પેમેટનો યુઝ કરું છું. કારણ કે તમે જાણો છો કે ડિજિટલ પેમેન્ટ આયું છે. તે મોસ્ટલી બધા લોકો યુઝ કરે છે. એટલે હવે જે ગ્રાહક આવે છે તેમને પણ હું ડિજિટલ પેમેન્ટની સુરક્ષા એટલે કે જે સંબંધ આપું તો સારું કહેવાય. કારણ કે આપણને પણ થોડું ઘણું કેશ મળે છે ને એ લોકોને પણ મળે છે. છે. એટલે કે જેટલું આપણે ડિજિટલ કરીએ તો એટલું આપણા માટે સારું છે. કારણ કે આ સુવિધા તો તમે જાણો જ છો કે આપણા દેશભરમાં વિખ્યાત થઈ રહી છે. અને આજકલના જે યુવા પેઢી છે તે પણ હવે તો બધા લોકો યુઝ કરે છે. કારણ કે હવે તો બધા લોકો યુઝ કરવો ખુબ જરૂરી છે, અને મારા જે જે મારી પણ જે દુકાન ચાલી રહી છે કરયાણાની ત્યાં પણ અમે આવી બધી સુવિધા આપું છું એમને અને જે બધા અમારા મોસ્ટલી જે વ્યાપારી બધા સબંધી જે બધાં ભાઈબંધો છે તેમના પણ બધ અમે સભા ભરીએ છીએ તેમાં બધે વાતચીત કરીએ કે આપણે ગ્રાહકોને આવી બધી સુવિધા આપવી જોઈએ તો પછી આપણે રોકડમાં વ્યવહાર જેટલો ઓછો થાય તેટલો આપણા માટે સારું છે. કારણ કે અમે બધા જ પ્રકારની સુવિધા જેમ કે રોકડ છે ભઈ ડિજિટલ પેમેન્ટ છે. એવા બધા પ્રકારની અમે સુવિધા આપીએ છીએ. અને યોગ્ય રીતે એમને સમજાવીએ છીએ. અને મારે જ કેવું છે જેટલું આપણે ડિજિટલ પેમેન્ટ સારી રીતે યુઝ કરીશું તેટલું આપણા માટે સારું છે. બાકી તમારે સાથે એ કેવું છે કે જે આપ આપણે ડિજિટલ પેમેન્ટનો યુઝ કરીએ છીએ પરંતુ આપણે એની સાથે આપ આપણા માટે બીજે લોકોના જે એકાઉન્ટ નંબર હોય છે. જેમ કે આપણે કોઈમાં પૈસા નાખવાના હોય તો પછી આપણે એવું કે આપણે નંબર યોગ્ય રીતે ડાયલ કરવો જોઈએ. અને પછી આપણે પેલું કરવું જોઈએ. પરંતુ એમાં સર એવું છે કે આપણે જેટલે રીતે યુઝ કરીએ તેટલુ આપણે ઇન્ટરનેટ હોવું ખૂબ જરૂરી હોય છે. કારણ કે આપણે કોઈ વાર આવું પ્રાઇવેસન ટ્રાન્ઝેક્શન કરીએ તો પછી આપણે કોઈના ખાતામાં પૈસા નાખીએ. પણ આપણું ઇન્ટરટ સારું નહીં હશે તો આપણે ટ્રાન્ઝેક્શન ફેલ જવાની શક્યતા વધી જાય છે. અને આપણા બેંક અકાઉન્ટમાં પૈસા કપાઈ જાય છે. પણ અને એમને પૈસા મળ્યા જ નથી એવું પણ આવી જાય છે. એટલે એ સગે તો રાખવી જોઈએ કે આપડે કોઈને કોકને પૈસા મોકલવા પેલા એ ધ્યાન રાખ ખૂબ જરૂરી છે. અને બીજું કેવું છે જે પિન હોય છે આપણને આપે છે સિક્યુરિટી પીન તે આપણે કોઈને શેર નહી કરવું જોઈએ. બાકી મેં તમાર એ કેવું છે કે તમારા બાજુ કોઈ આવું કઈ ઘટના બનેલી કે પીન કોઈને ખબર પડી જોવાથી તમારા એટલે કે આવા કોઈ તમારા કોઈ એટલે કોઈ પણ વ્યક્તિએ તમારા પે એટલે કે તમારા બેંક અકાઉન્ટમાં કે તમારા કોઈ આજુબાજુ કોઈ વ્યક્તિમાંથી પૈસા ઉપાડ લીધા હોય કઈ બનેલું ઘટના?
હા એમ તો જોવા જઈએ તો આવી કોઈ ઘટના બની નથી એમ તો અમારે ત્યાં અને અમારી બાજુ શું છે બધા લોકો સમજે છે, જાણે છે, અને બધા જ એજ્યુકેટેડ છે. એટલે કે ભણેલા વ્યક્તિઓ છે. એટલે એ લોકોને ખબર છે કે ડિજટલ પેમેન્ટનો કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ અને કેવી રીતે ઉપયોગ નહી કરવો જોઈએ. દુરુપયોગ તો નહી થાય. એટલે બધું ખબર છે એટલે અમારે ત્યાં એવો કોઈ પ્રોબ્લેમ થયો નથી. અને એમ ડિજિટલ પેમેન્ટ વિશે આપણે વાત કરીએ છીએ તો ડિજિટલ પેમેન્ટને એક મોટો ફાયદો એ પણ છે કે જો આપણી પાસે કેશ રોકડ હોય તો આપણે કઈ હિસાબ કરતા હોય જ્યારે કે અમે કેમ છે કે અમે વેપારીઓ છે તો અમારી પાસે જે કેશ રોક ડ હોય તે અમે ગમે તે વેપારી અમારી પાસે જે ગ્રાહકો આવે છે તેમને વસ્તુ અમે આપીએ છીએ. તો એમણે શું શું ખરીદ્યું તો એનું જે બિલ બનાવાનું હોય છે તેમાં અમારે પેમેન્ટ બધું લખવાનું હોય છે. અમારે જે લાલ ચોપડો હોય છે તેમાં લખવાનું હોય છે કે તેમણે આજે આ ખરીદી કરી તેને આટલા રૂપિયા થયા કારણ કે અમને છેલ્લે અમને જે દિવસ પૂરો થવાનો હોય ત્યારે અમારે હિસાબ કરવો પડે છે કે આજે કેટલા રૂપિયાનો દંડ થયો, આજે કેટલા પ્રોફિટ થયું, કેટલું લોસ થયું, તો એ બધી મુશ્કેલીઓ અમારે કરવી પડતી હતી. પરંતુ જયારે ડિજિટલ પેમેન્ટ આવ્યું ત્યારે અમારે એ બધું લખવો પડતું નથી કારણ કે ડિજિટલ પેમેન્ટને આપણે અ પૈસા પડ્યા આપણા ખાતામાં કે પછી આપણે કોઈને પેમેન્ટ કરીએ તો તેનો હિસાબ ઓટોમેટિક અંદર રહી જ જાય છે. એટલે આપણે હિસ્ટ્રીમાં જઈને જોઈ શકીએ છીએ કે આપણે કોને પે કર્યા, કે કોને કેટલા રૂપિયા પૈસા આપ્યા, કે પછી આપડા ખાતામાં કેટલા રૂપિયા આવ્યા, પછી કોના દ્વારા આવ્યા, એમનું નામ સહિત બધું આવી જાય છે. અને હાલમાં તો ડીજી આ જે ટેકનોલોજી એટલી ડેવલપ થઈ ગઈ છે કે આપણે એઆઈ પર મારીએ કે આપણને બિલ બનાવી આપો તો એ બિલ પણ આપણને બનાવી આપે છે. એટલે દિવસને ઘણા બધા આપડા જે રાત્રે કલાક બગડતા આ બિલ બનાવવા માટે ને બધું ઘણા બધા કાર્ય કરવા માટે તો એ કાર્યમાં મુક્તિ મળી છે. અને ડિજિટલ નાણું ખૂબ જ ફાયદાકારક પણ થાય છે. કારણ કે આપણે કશે ફરવા ગયા હોય ત્યાં પણ આપણે સરળતા થઈને લઈ જઈ શકીએ છીએ. અને આપણે કશે હોસ્ટેલમાં રઈ કે આપણે જરા કે કોઈ વિદ્યાર્થી ભણતું હોય તો એ હોસ્ટેલમાં રેતો હોય તો એમની પાસે પણ પૈસા કેશ માટે હોય એ તો સારી બાબત ગણાય છે. પરંતુ એમને કોઈ વાર જે કોલેજ ફી હોય, કે પછી કંઈક નાસ્તો કરવો હોય, કે પછી ત્યાં કપડાં લેવાનું, ત્યાં પછી ત્યાંથી કોઈ ફરવા જવાના હોય કોલેજમાંથી કે, પછી સ્કૂલમાંથી તો એમ ફરવા જવાનું હોય તો એમની પાસે જો પૈસા ન હોય તો એ લોકો ઘરે કા તો પછી કોઈ મિ ત્રને ફોન કરીને પણ પૈસા ઓનલાઈન એમના ખાતામાં ડાયરેક્ટ સીધે સીધે મંગાવી શકે છે. અને હાલમાં તો બધી જગ્યાએ ડિજિટલ પેમેન્ટ એક્સેપ્ટ થાય છે. એટલે બધી જગ્યા મળી રહ્યો છે અને આપણે પણ જો ડિજિટલ પેમેન્ટ અપનાવશું નહીં તો આપણેે જો આપણી દુકાન છે તો આપણે ડિજિટલ પેમેન્ટ નહી અપનાવશું એટલે કયુઆર કોડને એવું નહીં નાખશું તો જે ગ્રાહકો છે તે પણ આપણે ત્યાં આવશે નહી કારણ કે હાલમાં બધા જ ગ્રાહકો પણ આ ડિજિટલ પેમેન્ટ તરફ આકર્ષિત થશે. કારણ કે જે ડીજીટલ પેમેન્ટ દ્વારા ઘણા બધા ફાયદા થાય છે. જેમકે ડિજટલ પેમેન્ટ દ્વારા આપણે કોઈ રકમ ની ચુકવણી કરીએ તો અમુક જગ આમ તા વધુ રકમની ચૂકવણી કરીએ તો આપણને થોડા ઘણા પૈસાનું બોનસ પણ મળે છે. કેટલાક આપણને રિવોર્ડ પણ મળે છે. જે રીવોર્ડ આપણે સ્ક્રેચ કરીને આપણને જે મીશો છે, એમેઝોન પર છે, પછી ફ્લિપકાર્ટ છે, એવી એપ દ્વારા આપણને થોડું ઘણું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવે છે. એટલે એ રી તે જોવા જઈએ તો પણ સારું છે. અને હાલમાં તો શું છે કે બધા લોકો ગેમ છે, પછી જે યુટ્યુબ ચેનલ છે, એ બધું તરફ આકર્ષાય રહે છે. તો ધારો કે તમારી યુટ્યુબ ચેનલ હોય તો એ લોકો પણ તમને કોઈ દાડે રોકડ પૈસા આપવાના નથી. એ લોકો પણ તમારા ખાતામાં જ સીધા પૈસા ટ્રાન્સફર કરે છે. પછી જે તમે આ જેે ગેમ છે. તેમાં ગેમ રમતા હોય અને તમને કંઈ વસ્તુ ખરીદવાની હોય અને એ માટે પ્રીમિયમ લેવું પડતું હોય તો પણ તમે એ ગેમ ડેવલપર જેને ગેમ બનાવી હોય ત્યાં જઈને એમને પૈસા આપવાનો હોતા નથી. એ પણ તમે ડિજિટલ પેમેન્ટ દ્વારા ટ્રાન્સફર કરી શકો છો. એટલે એ એંગલથી પણ ડિજ ટલ પેમેન્ટ મને ખુબ જ ફાયદાકારક લાગે છે. તમારી સાથે શું છે તમે જે ડિજિટલ પેનો ઉપયોગ કરો છો, તેમાં તમને કશું ગેરફાયદા દેખાતા છે કે પછી એના તમે ફાયદા જ જોયા છે?
ના ના ગેરફાયદામાં તો જે જેટલું આપણે એના પ્રોટોકોલ રીતે આપણે વાપરીએ તેટલો આપણા માટે સારો છે. ગેરફાયદામાં ને એ જ છે કે આપણે કોઈને પીન શેર કરી દઈએ તો પછી આપણા સાથે દુર્ઘટના બને છે, કોઈ મેસેજીસ આવે ફ્રોડવાળા મેસેજીસ આવે તો ઘણા બધા લોકો એવું ફ્રોડમાં એમ કે જે મેસેજ એમ કે આવે છે જે જેમ કે તમને એક કરોડ કે મીન સમંગ એક લાખની જેવી નોકરી લ એટલેમ પેું મળ એમ લોટરી લાગ ગઈ એમ એ લોકોનો મેસેજ આવે છે અને પછી જે એ લોકો એ લોકો પછી આવું બધું પ્રકારના ફોર્મ ભરને પછી એ લોકો બધા ઓટીપી શેર કરી દે અને ઘણા બધા લોકો તમે જાણો છો કે હેકર્સ પણ કેટલા વધી ગયા છે અમણાં તો દેશમાં એટલે આવા બધા ફ્રોડ મેસેજસ મોકલે છે અને આવું બધું પ્રકારનું એ લોકો ફોન પર બધાને મોકલી શકે એવું પણે છે અને પછી આપણી ઓટો બી આપણે કોઈને શેર કરી દઈએ તો પછી આપણી બધી જ બેંક ડિટેલ્ એ લોકોને ખબર પડી જાય છે અને પછી એ લોકોો કદમ ઉઠાવી લે છે અને આપણા બેંકને પૈસા નીકળી જાય છે એટલે કે આું બધું ફ્રોડ મેસેજ દૂર રહેવું જોઈએ અને જેટલું બનેને બને તેટલું આપણે યોગ્ય રીતે ઓનલાઈન પેમેન્ટ યુઝ કરવું જોઈએ અને જેટલું આપણે ફ્રોડ આવા બધા લોકોથી બચીશુંને તેટલું આપણે માટે સારું છે અને જેટલું આપણે જે આપણે જે ઓનલાઈન પેમેન્ટ સુવિધા મળી છે તે સારી રીતે યુ કરો અને યોગ્ય રીતે યુઝ કરો સારો ટો ભાઈ મળીએ પાછા આપણે ઘણી બધી વાતચીત છે જેમ કે ઘણી બધી હારની ટેકનોલોજી આવે છે તેના વિ પછી વાતચીત કરીશું. હા.